બંદી આ
હાલો.
શું તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા તો મારો અવાજ આવી રહ્યો છે મને તમને મારો અવાજ આવી રહ્યો છે.
તમારો અવાજ એકદમ મને ક્લિયર આવી રહ્યો છે તો આજે તમને હું. જે અત્યારે જે નાના નાના છોકરાઓને જે ખરાબ એડિક્શન જે થઈ રહ્યું છે તેના વિશે જાણ કરવા માંગુ છું. તો ત્યારે તમે જાણો છો કે સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થવા ઘણી બધી છો ફ્રીઓ જોઈ છે. તેઓ નાના નાના કપડાં પહેરીને અને આવું બધું કરે છે જે અત્યારે ખુબ જ ખરાબ માનવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો જે છે. તેઓ ખુબ ખરાબ રીતે લોકો છે જે આવું બધુંથી ખુબ. પ્રેરિત થઈને ખુબ ખરાબ સંગત માં ફસાઈ રહ્યો છે. તો આવું બધું ન થવું જોઈએ અત્યારે હું માનું છું કે સોશિયલ મીડિયા નો ટ્રેન્ડ ચાલે છે. પરંતુ આપણે જોઈએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે જ કરવો જોઈએ આ ખરાબ કામ માટે જે ખરાબ. સાઈડો ચાલી રહી છે. તે સરકાર શ્રી દ્વારા બંધ કરવામાં આવે તો સારું રહેશે કારણ કે અત્યારે જે નાના નાના છોકરાઓ છે. જે યુવા અવસ્થાના છે જે યુવા વયના છે તેઓ ખુબ. ખરાબ એડિકશન તરફ જઈ રહ્યા છે તો હું એમ જ કહેવા માંગુ છું કે આ બધુથી જો. તેઓ દૂર રહેશે તો સારામાં સારું રહેશે કારણ કે આ બધુમાં જો તેઓ વધારે એડિક્ટેડ થઈ જશે. તો તેમને અત્યારે જુઓ તો આંખ. નાકી થઈ જવી અથવા જેમને ઘણી ઘણી વસ્તુઓ ભૂલી જવી. એવી આદતો પડી શકે છે જેના કારણે જો આજ આદત તેમની રહેશે તો. તેઓને આગળ જતા ફ્યુચર માં પણ ઘણી બધી તકલીફો થઈ શકે છે. તો હું એજ કેહેવા માંગુ છું કે આવા કોઈ એડિક્ટેડ આપડા બાજુ પર્સન મળે. તો આપણે તેમને સમજાવવું જોઈએ કે આવું બધું ન કરવું જોઈએ ને સરકારશ્રી દ્વારા. જે આ યુવાઓ છે તેમના માટે જે મોટિવેશનલ. પ્રોગ્રામો યોજાવા જોઈએ જેથી કરીને તેઓને મોટિવેશન મળે અને તેઓ આવી બધી સંગતિઓથી દૂર રહે અને તેઓ આવી બધી સંગતિઓમાં ફસાય નહીં તો મારું તો એજ માનવું છે કે. આવી બધી સંગતિઓથી જેમ બને તેમ. યુવાઓ દૂર રહેશે તો તેમનું ફ્યુચર બ્રાાઈટ થશે અને. તેમનું ફ્યુચર સારું રહેશે પરંતુ અત્યારના જે યુવાઓ છે. ત્યા આવું બધું સમજતા જ નથી તેઓ આવી બધી. એ બાબતોમાં વધુ પડતા ઊંડાણમાં ફસાતા જાય છે અને જેથી કરીને તેઓને. ખુબ ઘણું ભારે માત્રામાં નુકસાન થાય છે તો તેઓએ સમજવું જોઈએ કે આવું બધું જ જો ચાલતું રહેશે તો. તેમના માટે ઘણું નુકસાનકારક છે. અને જો તેમને આવું બધું જ કરતું કરવું હોય તો તેમને ઘણું નુકસાન થશે પરંતુ આ. આજના યુવકો એવું સમજી જ નથી રહ્યા તેઓ જેમ અજગર બને તેમ. તેમાં વધુ માત્રામાં ઘુસતા જાય છે તો તેઓએ આ બધી બાબત સમજવી જોઈએ તમાર શું માનવું છે આ બાબતે.
તમારી વાત એકદમ સાચી છે કે નાની ઉંમરના. પકારના ઉપર. કે સોશિયલ મીડિયા પર અન્ય પ્રકારના વિડીયો જોઈ રહ્યા છે જેમ જે તે રૂમમાં જોઈને પણ અન્ય પ્રકારના વિડીયો જોયેલા છે તેમાં જવાબદાર હોય છે. તે તેવો ઓ મોટાન યુવાઓ અને પેઢીઓ છે જે નાના છોક તનેએવું બતાવી રહ્યા છે કે એવું કરવાથી એવું આવે છે તે હોય છે તેવું ના કરવું જોઈએ જેમ કે તું નાની ઉંમરમાં જ તેઓ એવું જોશે જો તેઓ પોતાને મન. વિચરિત કરી રહ્યા છે જેઓને આજના સમયમાં તમે જોઈ શકો છો કે. ઘણા લોકો ઘણી જગ્યા ઘણા પ્રકારના રેફ કેસજ. જોવા મળી રહ્યા છે જેઓ મોટા યુવકો પણ નાની છોક સ્ત્રીઓને ફસાવીને તેઓને રેપ કરી રહ્યા છે જેમ કે તેમ કે જાણ છો. કે સોશિયલ મીડિયામાં અન્ય પ્રકારની રીલ્સ. કે જેમાં અન્ય પ્રકારના વિડીયો તેમ જે તમે જાણો છો, કે છોકરીઓ નાના નાના કપડાઓ કરીને તે રીલ્સ અપલોડ કરી રહી છે તે જોઈ નાની ઉંમરના છો કરાઓ જેમકે અઢાર થી નીચેની ઉમર છો કરાઓ તે જોઈને તેઓ ખૂબ જ ખરાબ અને, ખરાબ થી ખરાબ વિચારો લાવી રહ્યા. છે, તેઓને છોકરી તે જોઈ છોકરીઓને ફસાવીને શારીરિક સંબંધોને જેવું શારીરિક સંબંધો બનાવે. છે જેવો કે તેઓ સોશિયલ મીડિયા ઉપર તેઓ ઇન્સ્ટાગ્રામ છે જેવું કે ફેસબુક છે. ચેટિંગ કરીને તેઓ છોકરીઓને ફસાવીને જેઓ એ ઈન્સ્ટા એવુ ખુબ જ ખરાબ કામ કરી રહ્યા છે, તે માટે તે એવું ના કરવું જોઈએ જેમ કે લોકોએ તેમને, સમજાવું જોઈએ કે એવું ના કરવું જોઈએ આપડે જેમ કે તમારી ઉમર. ના પ્રમાણે તમે હોય તો, તમે ના એક થી અઢાર વર્ષના યુવાનોએ તેઓને તો, મને પોતાનું કરિયર બનાવવા માટે ભણવા અને ખૂબ જ મહેનત કરવાની જરૂર હોય છે, તે ફોન ના ચલાવવા માટે એ, ફોન ના વાપરવો જોઈએ તે ફોન ના તેઓ આપશે તો તેઓ, તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે તે સોશિયલ મીડિયા એક્ટિવ થશે તો તેઓને ખરાબ ખરાબ અન્ય પ્રકારના વિડીયોસ કે જેમ થી. અન, અધાથિન અઢાર એટીન પ્લસ ના હોય તો, પણ તેઓને વેબસાઇટ ખોલીને જોઓને અન્ય પ્રકારના વિડીયોસ કે, જેમ જે ખરાબ કામના ખરાબ ખરાબ ખરાબ વિડયો જોઈ રહ્યા છે, તેઓને ખરાબ અને પરિસ્થિતિ જેમ કે તેઓ માટે, તેઓ ખરાબ સી તે તે જોઈને તે બહાર નીકળશે તો, તે ખરાબ વિચારો લાવી શકશે તે માટે તે ખરાબ અને, સા એકદમ ખરાબથી ખરાબ વધુ વિડીયોસ જોઈને તેઓ, ખરાબ વિચાર લાવી શકે તે માટે તે જોવા જરૂરી નહિ, તેથી તેમને ફોન પહેલી વાત તો તેઓને પોતાના વાલી જવાબદાર હોય છે, તેઓને ફોન આપવાના હોય જેમ જે તે પોત તાનુ બાળક જો કોઈક, પાંચ કામ હોય તો તે માટે તે તમે સામે રહીને કામ પતાવવું જોઈએ જેઓ તે એવું ખરાબ કામ કરી શકશે નહી. તેમાં શું, જણાવા માંગો
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એમ વાલીઓ જો ધ્યાન ન આપશે છો કરા ઉપર તો છોકરાઓ બગડી જ જશે તેને હું, એવું જ કેહવા માંગુ છું કે જે છોકરાઓ જે તો તેઓ શા માટે વાપરે છે અને તેઓ કઈ રીતે વાપરે છે, તો તેના પર તેઓએ ધ્યાન આપવું જોઈએ જે તેમનો છોકરો શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, અને કયા કારણથી તે, તેમને ખબર પડશે જેથી કરીને તેઓને સાધો થશે તો હું એજ માનું છું. કે અત્યારે તમે ઘણા લોકોને જે જોઓ છો, તે ઘણા બધા લોકો છે. જે ફોનના એડિક્ટડ થઈ રહ્યા છે, તો તેમના ભાઈ જે ઘણી બધી એવી હોય છે, તો તે બધે ડાઉનલોડ કરવું જોઈએ જેથી કરીને અને એન્ડ્રોઈડ કિટસને છે. જે આપને જણાવવામાં આવે છે, કે આપણને જણાવામાં આવે છે, કે તેમાં ઘણા બધા ઘણા બધા ફાયદાઓ થાય છે કારણ કે તમે જુઓ છો કે તેમાં તમે આખી લાઈફ ક્રીન છોકરાઓ તમાર શું વાપરી રહ્યું છે, છોકરું શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, બધું જાણી શકો છો તો આપણે આ બાબતે ધ્યાન રાખીશું અને છોકરા વિશેે જાણ રાખીશું કે છોકરા આપણ શું કરે છે, તો તો આપણને ખુબ જ સારું પડશે પરંતુ અત્યારના મા બાપ લોકો છોકરાઓને જો છોકરું થોડું રડે અથવા થોડું કઈ કરે તો તેમને ફોન આપી દે છે. તો જેથી કરીને છોકરાઓને ખબર છે કે હું થોડું રડીશ અથવા તેમને મરવાની આપીશ તો તે એવું મને ફોન આપી દેશે. તો ઘણા બધા છોકરાઓ એવા પણ તમે જોયા હશે કે જે મરવાની ધમકી આપે છે વાલીઓને કે હું મરી જઈશ જો તમે મને ફોન વાપરવા નહી દો તો આ બધું ખુબ જ ખોટું છે તો આ બાબત જો તેઓ ધ્યાન રાખશે અને સમજશે તો સારું રહેશે. તો મારું તો એટલું જ માનવું છે કે આ બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ આ બધી બાબતોમાં આપડે પડવું જોઈએ નહી. અને આ બધી બાબતોમાં ફસાવવું જોઈએ નહી પરંતુ અત્યારના જે યુવકો છે. ત્યાં આવી બધી બાબતોમાં ફસાઈ જાય છે અને તે ખુબ જ નુકસાનકારક છે તેમના માટે તો મારું એજ માનવું છે કે આ બધી બાબતોથી આપણે જેમ બને તેમ અને જેમ બને તેમ સારી રીતે આપણું જીવન જીવીએ તો સારું તમે જેમ કહ્યું તેમ આજ ઉંમર તેમની કરિયર બનાવાની છે પરંતુ તેઓ કરિયર નથી બનાવને તેઓ ખરાબ ખરાબ વસ્તુ એડિક્ટેડ થઈ રહ્યા છે, તો જે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે તો તેઓએ સમજવું જોઈએ કે અત્યારે તેમણે વાંચવું તો એ જેથી કરીને દસમા બારમામાં તેઓ સારા પર્સેન્ટેજ લાવી શકે અને તેઓ આગળ વધી શકે. અને ઘણા લોકોને તો તેની કેટલે ખરાબ એડ એડિક્ટેડની ટેવું પડી ગય છે કે જો તેઓ આવી બધી વસ્તુઓ જોતા નથી અને આવા બધા પ્રયોગો નથી કરતા તો તેમને ઊંઘ પણ નથી આવતી તો તે ખુબ જ ખરાબ એડિકશન કહેવાય છે. તો આ બધા એડિક્શનથી જો તેઓ દૂર ના રહેશે તો તેઓનું ફ્યુચર ખુબ બગડશે અને તેઓના કરિયર પણ ધ્યાન ન અપાશે તો હું એવું જ કહેવા માંગુ છું કે અત્યારના યુવાના છે. તેમણે પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઈએ. આવી બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને આગળ જતા ફ્યુચરમાં આવી બધી વસ્તુઓ તો મળવાની જ છે પરંતુ ત્યારે તેઓ આવી બધી વસ્તુઓમાં તેમનો વ્યર્થ કરશે સમય તો તેમને આગળ જતા ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે, તો હું એવું જ માનું છું કે અત્યારના જે બાળ ભારતીયો છે તેમને સમજવું જોઈએ કે આ બધી વસ્તુઓ તેમના માટે નથી. તેઓ આમાં ટાઈમ વ્યસ્થ ન કરે અને તેઓ પોતાનો સમય ભણવામાં આપે, તમારે શું માનવું છે આ બાબત?
તમારી વાત એકદમ સાચી છે કે તમે કય રહિયા છો કે જે નાની ઉંમરમાં જે બનાવી રહ્યો છે તે માટે તે ઘણું શાળાઓમાં ધ્યાન કે જેવને ફોન યુઝ ના કરવો જોઈએ તો પોતાનું ફોન યુઝ ના કરવો જોઈએ તેમ કે તમે જાણો છો આજના સમયમાં લોકો ઘણા લોકો પોતાના પોતાના વાલીઓ પોતાના છોકરાને ફોન આપી રહ્યા છે, તેથી કારણે તે છોકરાએ તે છોકરું ફોનમાં જે કરી રહ્યું છે તે વાલીને નથી ખબર પડવા દેતા અને વાલીઓ પણ નથી, જાણવા માંગતા કે મારું છોકરું ફોનમાં શું કરી રહ્યું છે તેથી કારણે તે તેમના વાલીઓ પણ જવાબદાર હોય છે જે કે છોકરો પોતાનું શું કરે તેથી કારણે તે માટે એમને ફોન આપ્યો તેઓ વાલીઓ જવાબદાર હશે જેમ તેમને પોતાના પર્સનલ ફોન આપવા ન હો જેમ કે વાલીઓ જે ફોન હોય તો તેને પોતાનો પર્સનલ ફોન આપો વાલીનો ફોન ઉપયોગ કરવો જોઈએ તે કે પાંચ મિનિટ જે દસ મિનિટ ફોન ન કામ હોય તો તેટલો જ ઉપયોગ કરવો જોઈએ તેમનો વધારે ટાઈમ વેસ્ટ કરવો જોઈએ ન તેમ ભણમાં ધ્યાન વધાર આપવું જોઈએ જેમ તેઓ તે તે કારણે તે તે ખરાબ જે અન્યમાં પડી શ જેમ કે ઘણું ફોનમાં જોઈને તેઓને વ્યસનો પણ શીખી રહ્યા છે જેમ કે વ્યસનો કરતા વ્ય નાનીમાં વ્યસન કરશે તો તે પોતાના શરીર ને નુકસાન પણ પહોચાવી શકશે જેમ કે તે વ્યસન થશે તો તેઓને પોતાના શરીર પર અસર થશે તેઓને શરીરનું નુકસાન ખૂબ જ થશે આજના લોકો જાણી શકો છો કે આજના ભારતમાં ઘણા પ્રકારના અન્ય રપસો કે જે ઘણા લોકો ઘણી છૂટ આપી રહ્યા છે જે
છે જે તેથી કારણે તે બાળક ખરાબ સંગતોમાં પણ જોડાઈ જાય છે તે કારણે તેથી વધી જાય છે કે આવું એવું કરતા કરતા તેઓને ઘણા મન વિચિત્ર થઈ જાય છે જે અને વિચિત્ર થવાથી તેઓ રેકેસ કે જંદગી કરે છે જેથી કારણે આજના લોકો જાણો છે તો કે ભારતમાં અન્ય ન્યૂઝ ચેનલો પર રેફિકેશની પ્રસારણા થઈ કહી છે જેમ કે તમે જાણો છો કે જેમની ઉમર નાની હોય છે વીસ થી વિસ થી પણ નાની હોય છે અઠાર થી અઠારના નાના પણ હોય છેકે સોશિયલ મીડિયા પણ ઘણા ખુબ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેવ તે એ અન્ય ખરાબ સોપ છે તેઓ પર મોકલાવી રહ્યા છે જે જેમાં જે વ્યક્તિ ન વિડીયો વાયરલ થયો તેઓને મરવાનો પણ વારો આવે છે તેમાં તમે શું કેવા માંગુ
તમે જેમ કહ્યું તેમ અત્યારે હ તેને બતાવવામાં આવી હતી જે અત્યારે એ જમાનો આપણે જોવા જઈએ તો સારો છે પરંતુ એક બાજુ તેને જોવા જઈએ તો ખુબ જ ખરાબ છે ત્યારે તમે જોવ છો કે ઘણા બધા યુવતીઓને આવું બધુંમાં ફસડવામાં આવે છે તેમને બ્લેકમેલ કરીને તેમના પ પૈસા પવામાં આવે છે કરવામાં આવે છે તો તે ખુબ જ ખરાબ વાત જે આ બાારતી આપણી ફસાઈ રહી છે ત આવું બધું પણ ન ફસાય અને જે યુવાનોને પણ ફસાાવવામાં આવી રહ્યા છે તેવ ન ફસાય અત્યારે તમે જોવા જાવ છો. ઘણા બધા લોકો એવા હોય છે જે આવું બધું કરીને ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે અને. ઘણા બધા લોકો એવું હોય છે જે સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગ કરીને અથવા ફ્રોડ કરીને.